હલો હલો હા બોલો હા બસ ફઇન.
હા હા હા બસ જો મજામાં આજે આપડે છે ને ભારતીય પહેરવેશ વી તો સ્ત્રીઓના ભારતીય પેરવેશ વિશે વાત કરશું હા. હા અ તમને શું લાગે છે ભારતીય પહેવેશમાં. વધારે તો આપડે આમ જોવા જઈએ તો પરંપરાગત તો સાડી બ્લાઉઝ ઈ છે હા પણ અ પ્રદેશ પ્રમાણે રાજ્ય પ્રમાણે થોડો એમાં ફેરફાર આવે છે.
હા.
હા હા તો તમારું શું માનવું છે.
ત આપડા તો શું આપડુ તો દેશ જ એવું છે કે વિભિન્ન. અ ભાષા છે બોલી છે. બધું જુદું છે એટલે એ પ્રમાણે પહેરવેશ બી જુદા જુદા છે.
બરાબર હા.
થોડોક ડિફરન્સીસ તો રહેવાનો જ.
હમ હમ હા જેમ કે સાડીઓમાં આપણેે જોઈએ. અને પ્રદેશ પ્રમાણે સાડીઓ પણ સાડીઓના જે. તાણાવાણા છે કે એનું જે કપડું છે એમાં પણ ફર આવે છે ધારો કે આપડે ગુજરાત બાજુ જઈએ. તો ત્યાં આગળ સુતરાઓ ન વધારે કારણ કે ગરમ પ્રદેશ છે. જયારે આ. હા ગુજરાત અને મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં પણ સુતરાઉ કપડાનું વધારે. સુતરાઉ સાડીઓ વધારે ચાલે પણ બંનેના દેખાવમાં ફરક આવે. કે કારણ કે ગુજરાતમાં અ. અ વેલબુટ્ટાની ડિઝાઇન ને એવું વધારે ચાલે. જયારે મહારાષ્ટ્ર બાજુ આવીએ. તો એ લોકોને અં એ લોકો ખાસ કેતા હોય કે અ. અ કિનારી જોઈએ અને પલ્લુ. ખાસ એ લોકોના એ લોકોની સાડીઓમાં વિવિધતા એમાં જોવા મળે. એમાં ચેક્સ ની ડિઝાઇન છે ને એવું બધૂ જોવા મળે એટલે અ હા તમને શું લાગે છે.
હા બરાબર આપડે ગુજરાતમાં બી પલ્લુ તો બોવ જ વખણાય ને. આખો પલ્લુ ભરાવદાર હોય એની અ પલ્લુ એકદમઅ. અટ્રેક્ટિવ એટલે કે બહુ સુંદર અને આકર્ષક હોય એવી સાડીઓ લોકો વધારે પસંદ કરે અહીયાં.
હા કારણ કે આગળ છેડો આવે એટલે. એનો જ દેખાવ વધારે સારો લાગે બરાબર ને હમ હમ.
જરાતી સાડીનો છેડો આ પલ્લું આગળ હોય એટલે બહ. લોકો આપણેે વધારે એને અ પસંદ કરીએ,
હા, પણ હાલના સમયમાં એક મોટો ફેરફાર જોવા મળે છે, કે કારણ કે પ્રસંગે પર ને એવી રીતે જયારે લોકો સાડીઓ પહેરે છે, કા તો ખાસ તો યુવા યુવાન સ્ત્રીઓ તો એ લોકોને એમાં અ ખાલી અ છાપ કામ વાળી નહી, પણ એમાં પાછું એમ્બ્રોડરી અને જરી નું કામ એ બધું લોકોને વધારે આકર્ષિત કરે છે,
હા હા બરાબર
હા, એટલે પ્રસંગોપત બધાને અ એવી સાડીઓ વધારે ગમે, બંગાળ બાજુ જઈએ, તો ત્યાં પણ ત્યાં પાછું અલગ રીતે હોય છે. એ લોકો અને પાછું આ બાજુ દક્ષિણ ભારતમાં જઈએ, જેમ કે અ મદ્રાસ તમિલનાડુ એ બાજુ જઈએ, તો ત્યાં પણ પાછું ત્યાં આખું ત્યાં સિલ્ક એટલે રેશમ નું વધારે મહત્વ છે, સાડીયો ઓ તો હ છેજ પણ સાથે સાથે રશેમ રેશમ ઉપર વધારે હોય છે, એમાં પછી અ આર્ટ સિલ્ક પણ આવી જાય અને આપડું જે ઓરિજનલ સિલ્ક અ એવું પણ આવી જાય, બરાબર ને? હમ હમ અને આ બાજુ જો આપડે પંજાબ બાજુ જઈએ તો ત્યાં તો સલવાર કબીજ એનું જ હા પણ એ લોકો કો ના સલવાર કમીજ એટલે આપણેે જે બીજી અ બીજા પ્રાંતના લોકો જે સલવાર કમીજ પહેરે અને જે પંજાબના લોકો કો પેરે એની એની જે સીવવાની ઢપ છે એમાં ફરક હોય છે,
ફરક હોય છે હા એ લોકો ન જે પંજા પલું પાયજમાો હોય? એ થોડો વધારે ખુલતો હોય છે.
હા, ઘેરધાર વધારે હોય છે હા હા એટલે એ એનો એક આખો આક એનો દેખાવ પણ અલગ જ લાગે. એમાં પટિયાલા પણ હોય છે, ને સાદા સલવાર પણ હોય છે અને શરારા ઘરારા એ થોડું અ મુસ્લિમ જે જોઈએ આપણેે અ એ લોકોને એ લોકોની જે પેરવેશ છે. એની થોડીક અસર એ લોકો પર પણ એ પહેરવેજ પર પણ લાગી
હા હા હા અમુક જગ્યાએ આપે જોઈએ છે તો મુસ્લિમ પછી અ પંજાબી અને ગુજરાતી બધું મિક્સ મિક્સ કહેવાય છે એટલે બધું અ મિક્સ હોય ને એવું લાગે એ કે અમુક જગ્યાએ બધું બધી જ રીતે ફેશન કરીને ફેશન માં બધું આવી જાય છે.
હમ પણ એટલે જ એ ભારતીય આપણા રહેણી કરણી ની એ એક વિશેષતા છે. કે આપણે ઘણું બધું એકબીજાનું અપનાવી લીધું છે એકબીજા. પ્રાંત નું એક બીજી જે બીજી જ જે બધી જાતિઓ આપડી આજુબાજુ વસતા હોય? એ લોકોનું પણ ઘણું બધું અનુકરણ કરીને આપણે એ લોકો ન પેરવેશ પણ અપનાવી હા એટલે અને એ એક જોતા સારું છે.
હા સારું છે.
હા એટલે આપણને પણ વિવિધતા મળે હા અને. આપડણે જયારે બીજા પ્રાંતમાં જઈએ તો આપણને પણ એ લોકોનું અપનાવવું ગમે- અને બીજા જે આપણા પ્રાંતમાં આવે એ લોકો- ને પણ આપ અનાવવું ગમે એટલે પેરવેશ ની બાબત ને ખાન ન ની બાબત માં પણ એવું જ થાય છે. બરાબર ને?
હા બરાબર છે ખાનપાન ની બાબતમાં તો આપણા ભારત દેશની દરેક દરેક પ્રાંતમાંથી દરેક દરેક પ્રાંતમાંથી દરેક જગ્યા એ બધી વસ્તુ આપણને મળી જ જતી હોય છે. જેમ કે મદ્રાસના ઇડલી ઢોસા આપણને ગુજરાતમાં બી મળી જાય મહારાષ્ટ્રમાં બી મળી જાય. પંજાબી શાક બધા આપણા ગુજરાતી અને મહારાષ્ટ્રમાં બી ખવાય છે. એટલે ખાણી પીણી તો લગભગ બધી બધી જ આપણા આખા ભારત દેશમાં બધી જ અ બધી જ વેરાયટી આપણા દેશમાં મળી જતી હોય મળી જતી હોય છે.
હા અને એવું પહેરવેશમાં પણ છે અને ખાસ કરીને સ્ત્રીઓના પહેરવેશમાં તો બહુ બધી વિવિધતા જોવા મળે છે અને એ એનો અ સ્ત્રીઓ ઘણો ઘણો ખરો ફાયદો પણ ઉઠાવે છે. કે જ્યા પ્રાંતમાં જાય ત્યાંની એ વિવિધતા ત્યાંથી એવી રીતે એ વસ્તુ ખરીદીને લાવે જ છે. અને પ્રસંગો પાત્ર એનો ઉપયોગ પણ કરે છે.
હા હા બરાબર છે.
હા અને લગ્ન પ્રસંગે પણ આપણે જોઈએ છે. કે બધાને અલગ અલગ જાતના કપ કપડા પહેરવા ગમે છે એક જ એવું નહી કે ગુજરાતી અ હ સમુદાય છે. તો ગુજરાતી જ કપડાં પહેરશે ગુજરાતી ઢબનું જ પહેરશે એવું જરૂરી નથી. એ લોકો હા બીજા બીજા બધા પ્રાંતની પણ બીજી બધી જે સાડીઓમાં જે વિવિધતા જોવા મળે છે, એ પણ એ લોકો જેમ કે આપણે ગુજરાત બાજુ બાંધણી ને પટોળા એ વધારે વખરા હા હા હા જયારે દક્ષિણ દક્ષિણ તરફ જઈએ તો રેશમની સાડીઓ અને હા કાનજીવરમ એ બધું વધારે વખણાય હા એટલે એવી રીતે તો આ બધું જ એટલે જયારે જ જયારે બી લગ્ન પ્રસંગને એવું હોય આપણા સમુદાયમાં તો ત્યારે ખરીદીમાં પણ જે નવ વધુ હોય એને બધી અલગ અલગ અલગ અલગ પ્રકાર પોત ની થળીઓ લેવી ગમે છે, અને હા ભલે ડ્રેસ પણ પહેરતા હોય પણ એવું ખરું કે જયારે લગ્નની ખરીદી થાય તો એકાદ બે તો એવી ભારે સાડીઓ લે ખરા.
હા સાડીઓ તો એ લોકો હા લગ્ન પ્રસંગમાં તો અ ટ્રેડિશનલ સાડીઓ વધારે ચાલે, અ એવું તો મેં બહુ ઓછું જોયું છે કે ભાઈ હવે સપોઝ મરાઠીમાં નવવારી સાડી પહેરતા હોય. તો ગુજરાતી લોકો નવવારી સારી નહી ખરીદે. કે પછી મદ્રાસ થી દેખાય એવી નહી ખરી દે. સિલ્કની પણ ગુજરાતીની ઢબની વધારે સારી એ
હા એટલે પરંપરાગત જે પ્રસંગો હોય ત્યારે તો આપણને પરંપરાગત જ. પેરવી ગમે, પણ ક્યારેક વિશેષ કરીને જયારે આપણે બીજા કોઈ પ્રસંગમાં હોય, અને જયારે આપણને કઈક વિવિધતા જોઈતી હોય, ત્યારે આપણે ચોક્કસ એનો વિચાર તો કરીએે જ છે.
હા હા બરાબર છે, એટલે સાડીનું આમ મહત્વ ઓછું થઈ ગયું છે, જનરલી‌ લોકો સાડી ઓછી પસંદ કરે છે અને અ ડ્રેસીસ એટલે ડ્રેસીસ જે કહેવાય અલગ અલગ ટાઈપના. અલગ અલ વેરાયટી એ લોકો વધારે મીન્સ આપે હવે વધ ઓછું, વધારે વેતા થઈ ગયા છે.
હા એનું એક કારણ પણ છે કારણ કે. હવે સાડીઓ સસ્તી થઈ ગઈ છે. પણ એની સાથે તમે જે પેટકોટ છે કે બ્લાઉઝ છે. એની સિલાઈ ને એ બધું થોડું મોંઘું થઈ ગયું છે, એને કારણે અ ડ્રેસ હવે રેડીમેડ મળતા પણ. સસ્તા મળે છે, હા અને બધી રેન્જ ના પણ મળે છે. અને એમાં ઘણી બધી હા વિવિધ પણ હોય છે, એટલે અને બધી એજ ગ્રુપ બધી ઉંમરના લોકો પહેરી શકે, એવું પણ હોય છે, એટલે હા એટલે એને હવે જે નોકરયાત વર્ગ છે, એટલે એને એ લોકો નો ઝુકાવ, અ સાડી કરતા. અ સલવાર કમીઝ ચુડીદાર લેગિન્સ જે હવે રેડી મળે છે. એટલે એવા બધા અને હવે પ્લાઝો જે બધું હવે રેડીમેડ અ તૈયાર મળતું થઈ ગયું છે, અને વ્યાજબી ભાવે મળે છે એટલે લોકોને, એ પસંદ પણ આવે છે. અને અ કિંમતમાં પણ ફાયદો થાય. એટલે, હા સાડી પ્રસંગો પાત જ પહેરાય છે. જયારે ડ્રેસ છે એ અને ખાસ કરીને જયારે આવી વરસાદની મોસમ હોય. ત્યારે સાડી કરતા ડ્રેસ પહેર્યા હોય સલવાર કમીઝ છે કે ઇવન તો બધા તો હવે વેસ્ટર્ન કપડા પણ પહેરે છે જેમ કે થ્રી ફોર્થ, એવું પણ ડ ઓફિસમાં પહેરીને જાય છે. કારણ કે એ વરસાદની ઋતુમાં એ વધારે આરામદાયક છે અને સુવિધાજનક છે
હા બરાબર છે બરાબર તમે બરાબર કેતા છો, અમ આમાં ભી શું છે હવે લોકો ને બહુ બધા કપડા જોઈતા હોય છે એ લોકો ન વોર્ડ્રોપ એ લોકો ન કબાટ. ઘણા બધા કપડાં થી ભરેલું હોય છે પણ બધી વેરાયટીઝ બહુ હોય છે ક્યારેક પહેરે ક્યારેક હ ક્યારેક હાફ કુર્તી આવે એ પહેરે ક્યારેક લોંગ કુર્તી પહેરે એટલે અ ડ્રેસમાં વેરાયટીઝ બી બહુ મળતી થઈ ગઈ છે પ્લસ એ લોકોને ડ અ અલગ અલગ કપડા પહેરવાનો શોખ હોય એ એ લોકો બહ બધા અલગ અલગ વેરાયટીસ બી લઈને રાખતા હોય છે ને હવે તમે એવું બી જોયું છે કે ફેશન જેવું કઈ જ નથી રહ્યું તમને જે ગમે કપડા તમે પહેરી શકો છો બધું જ બધું જ બજાર માં અવેલેબલ હોય છે
હા અને લોકો હવે હવે હવે પરણેલા હોય કે કુવારા બધા જ હવે એ રીતે અલગ અલગ કપડાં પહેરતા થઈ ગયા છે અલગ જાતના પહેરવેેશ બધાને જ ગમે છે અને અને પ્રસંગો પાત સિવાય પણ હવે જે વધારે જે સુવિધાજનક છે એ લોકો અપનાવતા થઈ ગયા ગયા છે
હા બરાબર છે સુવિધાને પેલું પ્રાધાન્ય આપવામાં આવે છે
હા હાા અને ખાસ કરીને એટલે ઇવન જો કોલેજમાં કે સ્કૂલમાં પણ નોકરી કરતા હોય તો હવે સ્કૂલમાં ક્યાંક ક્યાંક એવું છે કે અ જે શિક્ષિકાઓ હોય એને સાડી પહેરવી જોઈએ બાકી હવે તો ઇવન કોલેજમાં પણ ઘણા અ સલવાર કમીઝને એ પણ પહેલા થઈ ગયા છે અને હવે એ લોકોને અ કહેવામાં પણ આવે છે ખાસ કરીને વરસાદમાં આ ઋતુમાં એજ વધારે બધાને ફાવે અને જયારે લાંબેથી મુસાફરી કરીને કામ ના સ્થળે પહોંચવાનું હોય ત્યારે વધારે આ આવકારદાયક ને આરામદાયક બને છે
હા બરાબર છે
હા હા બીજું કઈ હા તમારો શું મત છે આ બાબતમાં
હા મને બી એજ લાગે છે પહેરવામાં બી એકદમ સુવિધાજનક હોય અ પૈસામાં બી એટલો એટલો બધો ખર્ચો નથી થતો અ બહુ ઓછી કિંમત માં આપણને મળી જાય છે વેરાયટીસ ખુબ મળે છે એટલે બહુ બધી અલગ અલગ ડિઝઇન ડિઝાઇન ના કપડા આપણી માટે અવેલેબલ હોય છે પ્લસ એ સુવિધાનો બી આપડે વિચાર કરવો પડે કારણ કે હવે તો લોકોની પાસે ટાઈમ પણ નથી કે સાડી વિટાડે અને અ